હલો
હમ નમસ્કાર
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણા
કેમ છો
હું કેમ બસ મજામાં છો તમે કેમ છો
હું બહુ મજામાં છું
હમ
શું કર છો
હુ કાંઇ નથી એટલું જીમવાની તૈયારી કરુ છું
ચીમવાની તૈયારી કરો કે ખાવાને બનાવવાનું તૈયારી કરો
જીમનું બનાવેનું
હમ ખાવ બના હ હ કેટલા દિવસ પછી ફોન કીધો તમે
ઘણી દિવસ થાય ગયા
હમ તમે મારી યાદ નઈ આવતી
અરે આ તો ગણી આવતી પર એમ કોની મળે છે ગરમાંય કામ ચાલ્યું છે
ટાઈમ માલવા ન આમ નકાલવું પડશે હા મ તો નાઈ િકાલવ પડશે તો તમે નિકાલ્યું નહી ના તો નિકલે કાંસે
હ એલા દેગલું ગરમ સામાન આટનું ને લઈને ગુમર્યા છે
અચ્છા સામાન તો લઈને ગુમવું પડશે ને તો ઘરનું કામ ચાલે છે તો
સાચી વાત છે
સામાન લઇને ઘુમપડશે
હ હા
હ ત્યારે ખબર પડશે કે આપણા ઘરમે એને કેટલો સામાન છે
હા સામાન તો ઘણોય છે પણ દેખલો થોડો ઘણો તો તે એકસો દુકાન કિરાય લેન વન ભરોચ્યો છે ક ઘરમે દેખલો લો બે તો સામાન ભી કોન આવે છે જો જગહ હૈ છાયા મેં સામાન રખ
હ પૂરા પૂરા ઘર મનુષ્ સામાન નીકળેને આપવા તો એને બે ટ્રક ભરી લો એને ઓર દઈ જાયશ
હા સાચી વાત છે હ
હમ એને ઘર નું કામ ચલાવવાનું તો સામાનની પૂરક ઘર માં વનોલી નનીકાલવાની ને પોતાય નુ કામ ચલાવવાનું પોતે નુ કામ ચલાવાનું તો પૂરા સામાન ના ગુમવાનું.
સાચી વાત છે પણ ઘરનું કામ તો તો તો વણે વંદાની પગર વહી જ આવે છે તો સારું છે. અને પછી તો દેખલો સામાન બી દોડ ભાગ વેજ આવે છે.
ઓ બહુ અને મારે પોતેનું કામ. કીધું ને તમે જો એલો મો પાગલ થઈ ગયું.
હ દેખ લો મારે પોતેનું કામ પણ બાકી છે.
પતનું કામ પાકી છેને.
હમ.
તો પોતે નુ પોતે નુ કામ અત્યારે થઈ જઈશ તો પછી લગન થઈ જઈશ. છોકરી ના મુંડનની થઈ દઈશ બઈ કામ
હા સાચું કોનો ય સાથમ હોય.
હ દ કામ થઈ જાય છે. મન્નત મને તો બાટી ખલાઈ કે ન ખલાય મુન્ડનને.
ના ના ખલાવે ગયા છે તો મને.
કે ખેલા ખેલાવાનું.
ના ના ખિલામ છેન બછે દેખલો. કઈ ભરોસો દેખલો પલરો.
હા આ વાત તો સઈ છે તમારી. મા પેલા એને પોતેનું કામ કીધું એક. તો એના કલર વાલાને મામાં બોલે કે તમે એમને બોલે કે આમ કરવાનું આમ બોલે કે ના આમ કરું. અમે બોલે કે આમ કરવાનું તો આ કરે આમ મને મરજી ન કામ કરે. એના થોડા એનો દિમાગ તો એનું ખસકી ગયું.
હમ સાચી વાત છે.
બહુ પરેશાન થઈ ગયા.
હો ડિગરી નુ શું નામ છે.
ઝિગલીનું નામ પ્રેરણા
પ્રેરણા.
હમ પ્રેણા નામ.
પ્રેરણા, ન પ્રભાસ, પૂજા.
હમ પ્રેમ તીન નહી ચાર સા.
અચ્છા હા ફલ ઘણું સારું છે.
હ. કઈ ઘરે દોસ્ત ગઈ મતલબ કે આમ કરુ. ઘરે નુ દોષ હોય ના તો એક ને નઇ વિ ચાર.
સાચી વાત. એક સાગે ચાર રહ્યો એ થાય હ હા. હોય તો.
હમ સારું છે.
હમ પણ પૂજા તો મારું નહ ને એમ છે. માર નામ તો હ રિયલ તો લક્ષ્મી લલિતા આ નામ છે.
અચ્છા તો તમારે આઈડી ભ ક લક્ષ્મી નામ ભી આવે છે તમારી છે આઈડી.
હા મારીશ.
હા. હું સોચું નવી નવી આઈડી હ ઘણી કોલ કરે છે. અ ભાઈ અહિયાં બાર ભી દેખલો અલગી નામ આવ્યું છે.
કનયાલાાલ પ્રજાપતિ.
હા.
હ આ મારી નહ છે.
એ કોણ છે.
હમિક ઉટીક એ બ
હું બક દીન નન કુરી ત એઈગ એકગ
હમ ના નીંદ ને બીકી જાય છે.
હા, હા
એને બેઈ હાથ ઉપર કરી, એનો બી હ
રાત માય ને રોવે છે, કોની
ના રોસ
હું.
રોસયા હતો.
દિન નનીંદ પૂરી કરી લેવી છે, તો રાત માં એને એયોય કામ છે. એના
હું રાતને મને પીઠાય છે.
સાચવીને બેઠા ને જઈ ને રાખો, નાને
હું એને નન બેેવું પડશે.
હું ઘરમાં એને કોઈની છે, કે
ના કેવ બધા બધા જતા રહે. આ એ
હા સારું છે. ને
એક મિનિટ હોને,
હા
ઓ હલ્લો
હાલો.
હાલો, હાલો.
હા, હલો. અરે આવાજ કટરી છે.
કટવા લાગતી
ના અભ્યાસયારી છે.
અશે આવશે અને આની ઉઠી ગઈ છે.
હું.
અને નીંદને બીક લાગે ને થોશે. અત્યારે તો ઉભીને રમવા લાગે.
નાની છે, રોવે છે, થોડી ઘણી તો
ના બઉ રોપશે થોડી ઘણી નહીં. થોડી ઘણી રોડશે બહુ રોડશે આ એનો પૂરી રાત તો લઇનને બેસી રહેવાનું.
બઉ તો રોહણ કરે છે, બાકી તો ગરમાં એને સબ હલકા મે રલ વ છે.
હું આ વાત તો સઈ છે, તમારે
નકાન જણ પડે છે.
હું, હું, હ
હું.
હું, હો તો
તો
તો મેં ડિગ્રી ક્યાં ગઈ.
ઓ દીકરી તો અયાં છે, દાદીને પાછી પાછી ગુમરી છે.
હા કેમ દાદી સુધી
દાદી ને દુકાન દુકાન પેલા જવાની છે.
ઓ બા હા.
દાદી ને ઘડે પપ્પા નેઈ બોલે છે મને કોની બોલે
બડે પપ્પા કેમ દાદા ને
હા દાદાના
મ કેવા
નાકો દાદા બહ દાદા હૈ ઓ એકે દાદા બડે પાપા ઓર છોટે દાદા છોટે પાપા અ્યાં બુલાવે છે
ના આમ નઈ કેવાનું બપા નાઈ કેવાનું બડાપ્પા ક તો પછી દાદા કેને બોલીશ
દાદા તો હૈ ના સબ કે દાદા એક હી
નહી એને પડે તો બડે દાદ અને છોટા દાદ એને બોલપ
ના બસ
પેલે મારે એને છોકરો હોય ને તો એના બાર ના બધા આમ. બોલે કે એને દાદી દાદી કેમ બોલા એને મમ્મી બોલા કે બડી મમ્મી બોલા આમ બોલો તો પસીમે ક ધૂખ બ મમી બોલી એ ને તો પછી દાદી કેને બોલીશ દાદી કેમને બોલ્યા હા દાદી કેવા વાટે તો તમારે
દાદી બોલે છે.
પછી મેં કીધું કે આ દાદી એને નહી બોલીશ તો પછી દાદી કોણ બોલે છે એને. હા તો તાદ તો બરો પડે છેના.
એકી દાદી ને દાદી ને છોટી દાદી ને છોટી દાદીને - ઓર સબસે બડી દાદી ર જીજા હમ
જીજા ચાલશે બરાબર હ
ઓ ઘરમાં આવીઈ ને હવે છોર સ કેવા છે સબજો
પેલા તમારેમ બોલે્યા કે પાપા બડા પાપા તોાર સીખે ગયા હમ
વણાકા પાપા અને છોટા પાપા રિકા પાપા અને લલી પાપા
હરે છે તપા ના પેલું મને કે છે કે એને પૂજા એને કામ હોય ને પછી બોલે કે મમ્મા
હમ.
રાકીબાને બોલે કે પૂજા મારા સામે આ તો મ્મા બોલસે બાર બોલસે એક પૂજા
હમ ના ના મને તો મમ્માય બોલે છે.
હમ.
બાકી હા અગર બોલ દેવો
મા એ દાદી ને એને સામને બોલે કે પૂજા ના ક્યારે બોલશે મ વા મારે સામને આવે ને તો આમ બોલવાનું મમ્મા ખબર છે કે એને ચાટું પડી જાયશ
હ હા થોડો ઘણો ડર તો એને જ આવે છે
હમ ડર ના હોય તો તો પેલો મારા માથા ઉપર બેસીને તાંડવ કરે
સાચી વાત છે
ાલ થ જ કેટલા પંદર દિવસ ઘેર હતી ને એને લીધે બહ માથ પે ચડી ગયું છે તો એને ઉતારવું પડશે
સાચી વાત છે પછી કોની માને છે?
પછી હું થોડી સારી થઈ જાઉં પછી એને માતા પૂટા આવવા પડે. બાકી માન તો એને કેનેને બ જ દપરા થઈ ગયું.
ઠીક છે ટાઈમ થઈ ગયો હ